હેલો
હા
ર અવાજ બરાબર આવતો નથી.
આવ્યો મારો અવાજ બરાબર આવ્યો તમને,
હા
હા
આ પૃથ્વી પર રહીએ છીએ એના માનવ જીવન સિવાય બીજી બધી પણ કુદરતે ઘણી બધી બનાવટ કરેલી છે એમાંથી ગણાય કે જ જંગલ વિભાગ
જે ઘણા બધા પ્રમાણમાં ફેલાયેલો હોય છે પૃથ્વી પર
જંગલો
હા
હા જંગલો તો ઘણા બધા આવેલા છે. જંગલ ને બીજું વન પણ કહેવાય છે. જંગલમાં ઘણા બધા વૃક્ષો હોય છે. બધી અલગ અલગ જાત ના વૃક્ષો હોય છે ઘણા વૃક્ષો મોટા હોય છે. ઘણા નાના નાના છોડવા હોય છે જંગલો તો જેટલું જંગલો ન આપડે જેટલો બચાવ કરીએ ને એટલું આપણા માટે બહુ સારું
હ હઠઠ
તમને ખબર છે જંગલ વિશે કઈ
એની ખબર છે તો ઘણા બધા પ્રમાણમાં જંગલો આવેલા છે એમાંનું છે એક સૌથી અ દુનિયાનું મોટામાં મોટું જંગલ ગણાત-' દુબઈ એમેઝોન જંગલ છે. જેમાં ઘણા બધા પ્રકારના જીવાત રહેતા હોય ઝેરી જીવાત. એટલા બધા પ્રમાણમાં ત્યાં એવા જીવાદ રહે કે માણસ ને નુકસાન પહોંચાડી કે માણસ નું ક કઈ બી કઈડે તો એનું મૃત્યુ બી થઈ જાય. તો સરકારે કોઈ બી માણસ ને તહીંયા આગળ જવાની બેન્ડ બી કરેલું છે કે કોઈએ જવું નહી તઇ
ત્યાં આગળ જવાની મનાઈ કરેલી છે કે ત્યાં આગળ એવા જાનવરો એવા છે એવી પ્રજાતિ એવી એવી છે ત્યાં આગળ-' તો એના આપડ કરડવાથી એનું ઝેર એવું હોય છે કે એની અતાર સુધી દવા પણ નથી બનેલી. તે એવા વિસ્તારોમાં જવાની જ ના પાડે છે આપણને
ઈ કયો કે બીજા પશુ પ્રાણી હોય વાઘ છે સિં છે એ તો બધા હોયજ પણ એના કરતા બી બધ વધારીને વધારે પ્રમાણમાં જે ઝેરી સાપ હોય કોબરા હોય છે. એ બધા ઘણા બધા પ્રકારના સાપ નું તે અહં- વધારે પ્રમાણ તો અહીયા મળી જા.
અસંખ્ય સાપ હોય વિચારો કે અહીંયા એટલા બધા સાપ હોય કે તમે પગભી મૂકવાની જગ્યા ના હોય એટલા પ્રમાણમાં વિસ્તારોમાં
સાાપ ન એટલો બધો ઉપદ્રવ હોય જેને કારણે તહીંયા જોવાની બી ના પાડેલી છે.
બરાબર છે ત્યાં આગળ તો પછી ના જ જવાય ને ત્યાં આગળર આટલો બધો ખતરો હોય છે. અને બીજું કે આપણે ત્યાં આગળ જઈએ તો ત્યાંના જે પશુ પક્ષી હોય છે. એમનું પણ જીવન જીવવાની જે રીત હોય છે એ બદલાઈ જતી હોય છે મનુષ્ય ત્યાં આગળ જાય ને તો એ જે રીતે રહેલા હોય છે અને એમાં મનુષ્ય જાય તો એમને થોડુંક અચવટ લાગે છે એટલે આપડા પ હુમલો પણ કરે એવા ઘણા બધા. વાત છે સ છે ઘણી બધી પ્રજાતિઓ છે એવીઊગ
જંગલો મોટા મોટા આવેલા હોય ત્યાં ઝાડનું પ્રમાણે વધારે હોય. ને જ્યાં આગળ હરિયાળી ઝાડોનુંું બધું પ્રમાણે વધારે હોય. ત્યાંથી ઓક્સિજન પણ વધારે નીકળતું હોય જે માનવ જીવનને. જીવવા માટે શ્વાસ લેવા માટે અમુક કાર્યો માટે. જેની શ્વાસની પ્રક્રિયા લેવી માણસ માટે ખુબ મોટી ગણાય. એ શ્વાસનું જે શ્વાસ માટે ઓક્સિજન જરૂરી હોય છે. અને જે મોટા મોટા જંગલો હોય. એ માનવ જીવન માટે ઓક્સિજન નું પ્રમાણ પૂરું પાડતા હોય છે.
હા જંગલો તો આમ જોવા જઈએ તો બહુ સારા કેહેવાય આપણા માટે. જંગલો હોય તો જીવન છે અત્યારેતો એવું છે. જંગલો ના હોય તો જોઈએ એવા પ્રમાણમાં ઓક્સિજન જ મળે ને આપણને. બાકી જંગલોમાં જે બીજા પ્રાણીઓ રહેતા હોય એમને બી ખાાસ બધી જંગલોની જરૂર પડતી. હોય અમુક જાનવર એવા હોય છે કે તે જંગલોના વૃક્ષ. વૃક્ષ હોય છે વૃક્ષના પાંદડા હોય છે અમુક છોડવા હોય છે અમુક. ફળ હોય છે એવું બધું ખાઈને બી એમ પ્રાણીઓ જીવન એમનું ગુજારતા હોય છે.
ના ના માન કે એવું હોય કે જંગલમાં ઘણી બધી નદી વહેતી હોય. ઘણા બધા ધોધ હોય. અને એથી નીકળીને જે આપડા જેવું સામાન્ય જીવન જીવતા હોય. જંગલ વિસ્તાર ના હોય. ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય ત્યાં સુધી તેનું. પાણી આવતું હોય નહ પાણી બી અણા ઉપયોગ માં લાગે.
હા એ પાણી તો આપણ આ ઉપયોગમાં લાગતું જ હોય છે.
અને જયારે ઉનાળાનો સમય હોય. ત્યારે એ જંગલો કેવા કે આમ બંજર વિસ્તાર જેવું થોડું બની જાય. કે ઉભા ને ઉભા બધા ઝાડ સુકાઈ ગયેલા હોય. પાંદડા બધા શું કઈને ભળી ગયેલા હોય. અ્યારે જે મોટા પ્રમાણમાં જંગલો ન વિસ્તાર હોય. અમુક ત્યાં મુનાડામાં ત્યાં આખાને આખા જંગલો બી વધારે તાપમાન ના લીધે લાગે. લગી જતા હોય.
હા જંગલોમાં અમુક ટાઈમ આગ પણ લાગતી હોય ઉનાળાના સમયે.
પ ચોમાસાની ઋતુ આવે ત્યારે પાછું. એ જંગલોને જે બજર વિસ્તાર બની ગયેલો હોય જ્યાં કોઈ ઝાડ ના બચે. શું હોય એ આગ લાગવાના કારણે. ત્યાં પછી નવું જીવન ત અહીયા મળે વૃક્ષોને કઈ છોડવાઓને પશુ પક્ષીઓને તયા વસવા માટે. નવું જીવન મળી શકે છે ચોમાસાની ઋતુથી.
હા અને એ જંગલોમાં જે આગ લાગે એમાં તો ઘણા બધા પ્રાણીઓ ન પણ નુકસાન. થતું હોય છે ઘણા બધા પ્રાણીઓ બી મળી જતા હોય છે. એ બી એમનો જીવ ગુમાવી લેતા હોય છે એવી આગમાં.
ય છે તું જે. ચાલીસકા પ્રાણી હોય આ તે એમને વેલી ખબર પડે. કે જંગલમાં કોઈ ઘણના બનવાની છે આ તે. તો એ લોકો એમનું સ્થળ બદલી નાખે છે પણ જે. સાપ હોય પછી એ નાની નાની પ્રજાતિ હોય જે જીવ જંતુ ની. એ ઈઅ ઈચ્છે તો બી એટલું બધું એમને કેવું કે એ આગળ ના જઈશ તોકે ત્યારે કઈ આગ લાગી એવું બધું થતુ હોય ત્યારે એવ બધા નાન નાના જે જીવો હોય એમને વધારે નુકસાન થતું હોય.
હ એ જીવોને તો વધારે નુકસાન બાકી જે મોટા મોટા પ્રાણીઓ હોય વાઘ હોય, સિંહ હોય એ તો એમની રીતે એમનો બચાવ કરી જ લેતા હોય છે કારણ કે એમને ખબર પડી જ જતી હોય છે કારણ કે બહુ દૂર દૂર સુધી જોઈ શકતા હોય છે એટલે એમને પેલાથી આગાહી મળી જત તી હોય છે કે અહિયાં આગ લાગી છે તો આ જગ્યા રહેેવા માટે યોગ્ય નથી. તો એ જગ્યા છોડી જ દે છે અને બીજી જગ્યા રહેવા માટે જતા રહે છે.
જે આપડે અમુક પ્રકારના જીવો અ જે શાક બનાવા માટે મરી મસાલા હોય અમુક પ્રકારના જે તેજ પત્તા એ બધું વાપરવામાં આવ હોય છે ઔષધિ હોય મસાલા તો આમ તો બજાર તેમાં મળી રે બનાવટ થઈને પણ જે અમુક પ્રકારની ઔષધિ હોય જે ખાલી વેદ લોકો જાણતા હોય. પેલેના માણસો જાણતા હોય એનું જે ઉપદ્રવ તો અહીંયા જંગલોમાં થતુ હોય અને જે અમુક વ્યક્તિને જ બધી વસ્તુઓની જાણ હોય એવી બધી કે આને આવ એવું કેવાય આ રોગ માટે આવી ઔષધિ કામમાં આવશે એ બધી દુર્લભ ઘણી બધી જંગલો માં મળી શક એવી ઔષધિ જે અમુક રોગમાં નિષ્ણાતો કામ કરતા હોય જેમને જે રોગ સામે લડવા માટે જંગલ માંથી જે ઔષધિ મળતી હોય એ ઘણી બધી સહાયક બની રહે.
હા એ ઔષધિ ન તો પણ જ્ઞાન હોવું જરૂરી હોય છે ને કે જેને જ્ઞાન હોય છે એજ એનો વાપરી શકે છે જેને જ્ઞાન ના હોય કોઈ બી જીવી ઔષધિ બનાવી દેતું હોય છે ધૈર્યસ ઔષધી બનાવી દેતું હોય છે જેમાંથી કોઈકનું મૃત્યુ બી પામી શકતું હોય. તો ખાસ કરીને જે બી ઔષધિ બનાવવા માટે જેની બી જરૂરિયાત હોય છે એ એનું થોડુંક જ્ઞાન હોવું જરૂરી હોય છે માણસને તો જ એનો સારો એવો ઉપયોગ થઈ શકતો હોય છે જે એનું જ્ઞાન ના હોય પૂરતા પ્રમાણમાં તો એનાથી કઈ બીજું પણ થઈ શકતું હોય છે કઈ આપઘાત પણ થઈ શકતું હોય હજુ
અમુક વિસ્તારો માંથી જે અ આમણું કેવું માનવ સમાજમાં ઘણી બધી પ્રજાતિ હોય કે કોઈ કોઈ આ કાસ્ટ નું છે કોઈ પેલી કાસ્ટ નું છે એમાંથી એક આવે છે જે કે આદિવાસી જે પ્રોપર આદિવાસી અત્યારે બી જંગલમાં રહી રહ્યા છે જેમને કોઈ ભાષા ની ખબર છે નહી કેવું ખાવુ પીવું એ બી ખબર છે નહી કેવું માનવ જીવન હોય એ બી એમને પ્રોપર ખબર છે નહી જે મોટા પ્રમાણેના જંગલો હોય ત્યાં અત્યારે બી તેમનો આદિવાસી લોકો નો વસવાટ જોવા મળે છે. અને જ્યાં તમે કઈ અ ટીવી પર ડિસ્કવરી જોવો તો તહીય ડિસ્ક કવરી વાળા જઈને એડવેન્ચર કરતા હોય પણ જો કોઈ વચ્ચે એમાં બી એજન્ટ રાખેલું હોય વચ્ચે જેઅ અ વાતચીત કરીને પછી ડિસ્કવરી વાળા ન તો અહીંયા લઈ જતા હોય જંગલોમાં અને પછી જંગલનો વિસ્ત તાર બતાવે કે આદિવાસી જંગલોમાં કઈ રીતે જીવે છે. કેવું તેવું- અ રહેવાનું કેવું હોય- ખાવા પીવાનું લોકાનું કેવું હોય તો એના જંગલમાં રહીને બી એમની અલગ સંસ્કૃતિ હોય એમનું નાટ્ય હોય એમનો પેરવેશ કેવો છે એ બધું બતાવે છે.
હા એક રીતે તો જંગલમાં રહેવું એ ઘણું સારું કેહેવાય છે. કારણ કે તમે જંગલમાં રહો તો તમે જંગલનો જ ઉપયોગ કરીને તમે તમારું જીવન ગુજારી શકો છો. જંગલના લાકડા બી તમારા કામમાં આવી શકે છે એક રીતે બળતર તરીકે. એ કામ આવી શકે છે પછી જંગલમાં જે ફળ હોય. છે એ પણ તમે ખોરાક તરીકે એને લઈ શકો છો. જંગલમાં અમુક નદી હોય છે તો એનું પાણી પણ પીવા લાયક હોય છે. અને એ પાણી. પશુ પક્ષી બી પીતા હોય છે અને પાણી મનુષ્ય પણ પી શકતા હોય છે એટલું બી- એટલું શુદ્ધ પાણી પણ હોય શકે છે ત્યાં આગળ સારી સારી એવી નદી હોય છે. નદી પણ ઘણી બધી લાંબી હોય છે. કે એમથી અમુક અમુક જગ્યાએ અમુક જગ્યાએ માણસ પાણી પીતું હોય અમુક જગ્યાએ- પ્રાણીઓ જે જંગલી જાનવરો હોય એ લોકો પણ ત્યાં આગળ- પાણી પીતા હોય થોડુંક આાગળ જઈએ આપડે તો ત્યાં આગળ પશુ પક્ષી પણ અલગ રીતે પાણી પી શક તા હોય છે.
જંગલમાં જઈ ત્યારે જ આ- જ્યારે મમ્મી આવેલા હતા- ત્યારે માનવ જીવન ઘણું માનવ જીવન આયુષ્ય વધારે હતું ત્યાંથી- વર્ષ નેવુ વર્ષ સો વરષ બી જીવી રેતા ત્યા પહેલા- પણ જેમ જેમ વૃક્ષો જંગલો જે કુદરતી આવ હોય એને માનવી જથી ઘટાડવા લાગી ત્યારે મનુષ્ય જીવનને બી એનાથી ઘણા બધા નુક ચાલુ થયા છે.
હા એ તો થયા જ છે એ તો લાગે જ છે.